જય શ્રી કૃષ્ણ.
હા જય શ્રી કૃષ્ણ મજામાં.
હો મજામાં બોલો.
હા બીજું
બસ કઈ નહી યાર મજામાં. ત બો કાજે તો ખોતમાં બહુ ગડબડ થઈ ગાય લાગે જ નહીં લાગે જ નહી ચાલ ની ટ્રાય કરું છું આજે ફોન લ ફોન લાવ તો નોટો ખબર નહી હલો હલો.
અવાજ નથી આવતો તમારો થોડો ઓછો અવાજ આવે છે.
હવે આવ્યો.
હા હવે આવ્યો
હા આજે તો ફોનમાં બહુ ગડબડ થઈ ગઈ એ લાગતો જ નથી દસ વાગ્યાની ટ્રાય કરું છું. આપજકમમે
હા.
હજે દસ વાગ્યા ની ફ્રી બેઠી છું ઊંઘીને બી ઉઠી પાછી
હે?
પાછી ઊંઘીને બી ઉઠી ગઈ
આા હા.
હા બીજું.
બસ શાંતિ છે. હ બધું મસા!
હેગિયા ચા પાણી નાસ્તા
હા.
શું બનાયુ નાસ્તા માં.
હે?
નાસ્તા માં શું બનાયુ?
આજે તો નાસ્તો બનાવ્યો જ નથી છોકરો નિશાળે નથી ગયો એટલે.
હા હા હા તો તમારે નહી જમવાનું. તમારે નઈ ખાવાનું
અમારે તો મારા સાસુ ગયા હતા મંદિરમાં ત્યાં પ્રસાદી મલે એજ તો થઈ ગયો મારો.
હા હા હા તો તમે.
હે?
તમે મંદિર માં તમે મંદિર નતા ગયા?
ના મમ્મી આવ્યા ને દસ સાત એમાંથી જ નાસ્તો થઈ ગયો એમ
તો બપોરે જમવાનું
હમ
બપોરે જમવાનું બનાવશો ને
બપોરે શું બનાવી દીધું
હમ ઠીક છે શું બનાવ્યું
પેલા લાલ કલર ના ભાત આવે ને એ
હમ હ હ હ
હમ
હમ બીજું?
હે
બીજું તમે અને અમેબી આજકાલ નાસ્તો બનાવ્યો સવારે છોકરાઓને પાસ્તા બનાવી આપ્યા
હા
સવારનો નાસ્તો પાસ્તા બનાવ્યા ને
હું અને સાસુ
હા હા હા પાસ્તા બનાવ્યા અને પૌવા બનાવ્યા થોડા છોકરાઓ તો સવારે સોજીનો શીરો ને પાસ્તા ખાઈ ગયા
એક પુરાની વાત છે પણ બહુ બોધદાયી છે હા
કોણ
એક પુરાની વાત છે પણ બહુ બોધદાયી છે એમ
હા હા
એક સમય હતો અને ઘોડો જંગલમાં રહેતો હતો. એકદમ સ્વતંત્ર હતો એમ
હમ્મ
બીજા બધા પ્રાણીઓની જેમ જંગલમાં મોસ્ક હતો અને માણસની નજરે નહોતો ચડ્યો એમ ને ઘોડો હાથીની બિલકુલ શાકાહાર કર ના હોય એમ લીલું લીલું ઘાસ એને તો બહુ ગમે લીલું લીલું એનું ચાદર જેવું વન હોય તો એ ઘોડાને મોજ પડી જાય એમ ને ઘોડો એક દિવસ ફરતો ફરતો હરિયાળા જમીનના એક ટુકડા પાસે આવી પહોચો એમ લીલો છમ એતો એ ભાગ ઘોડાના તો હરખ નો પાર નહી. લિજ્જત પડી જશે તો મજા થી એકલો એ ટુકડાવા ચર્યા કરે કોઈને ત્યાં આવવાજ ના દે એમ એટલું સરસ ઘાસ હોય ને ઘોડો તો એકલો એકલો ચર્યા કરે કોઈને કોઈ ત્યાં આવે ને તો ઘોડાથી સહન ના થાય એમ તો એક સાગર આવી ચડ્યું તો સાગર અલમસ્ત હતું. મગરનું એ તો ફાટેલું હતું ઘણું ને હરિયાળું ઘાસ બતાવીને બેઠેલો પેલો ઘોડો જોઈએ તો ગુસ્સે ભરાયું એ તો બળ જબરીથી ઘાસ ચારવા લાગી ગયું ને ઘાસ તો ચરે પણ પાછું જબરોો ઉત્પાદ કરે. પાછલા પગે તો જમીનની ધૂર ઉડડે પાછવે ઉકળે. ને ઘોડાથી તો આ સહન ના થાય ને સાબતોમાં. માન ન માનતા આવું મહેમાન થયું ને તોફાન કરે ને ઉપરથી ઘાસાઈ ચધ્યા કરે.
હમ હમ હમ.
ઘાસ તો ઘોડા નહીં ગ મેં ક્યાથી ઘાસ તો ઘોડા નહી ગમેઝ ક્યાથીએ હમ.
હા હા.
એને તો પોતાના અધિકારમાં કોઈ ભાગ પડ આવે તો બિલકુલ ના ગમે ને આ સાબણને અહીંથી તગેની મૂકવું ને તો જો ઘોડો ખરો. ઘોડો પાછો એવું મનમાંગે ને એને તો પછી કાઈ રસ્તો ના ઝડે ને કાઈ ઉપાય ના ઝડે એમ
હમ હમ હમ.
ને અમે એક માણસ ત્યાંથી જતો દેખાયો એને તો ઘોડા ને થયું, આ બે પગિયું પાણી થી વિચિત્ર પર લાગે છે. પણ કામનું હશે થોડું, એમ કંઈક તો એમાં હથિયાર હશે. કે હોશિયારી હશે. તો ઘોડાએ તો બીતા બીતા માણસને કહ્યું તમે પેલા આ બુદ્ધિ સારી કરાય છે ને એ માણસ લાગો છો એમ. પણ તમે મારું એક કામ ના કરો તો પેલો માણસ કે સારું તમે કેતા હોવ હું ખરી દઈશ એમ તો પેલો કે આ સાબરમાં મારા ચરિયાણમાં ઘુસી ગયું છે. મને એને ભગાડવામાં તમે થોડી મદદ કરો હું તમારો આભારી ગણાય છે એમ તો પેલો માણસ તો ઘોડારે જોઈને આનંદ માં આવી ગયો. આવું કે, આવી કે. આબુમાં આવે તો મને ઘણા ઉપયોગમાં આવે એમ માણસને તો પછી પોતાની લાલચ થઈ એમ. તો પેલે એ કે, ઘોડા ની આ વાત માણસે મંજૂર રાખીએ એમ. તો જ મદદ કંઈશ એમ, સાબણને તો કેમ ભગાડું? એની પૂરી યોજના મારા મગજમાં બી છે. પણ તહે ટાઈમ પાસ બી મારી મદદ કરીવી બસ, હ હ. તો પેલો જરૂર મદદ કરી છે એમ, તમે મારું કામ કરો. તમારું કામ કરું એમાં સહાય ના કરું, અને મને ખરું એમ? બને. બીજાની આપણે કામે લાગીશું, મદદ કરીશું એમ. ઓલો, મારે શું કરવું છે એમ માણસ એવું કેટલું ઘોડાને પેલો ઘોડો તો ઉત્સાહ ઉત્સાહી થઈ ગયો ને બોલે, ખાસ કંઈ મદદ નથી કરવાની. ફક્ત તારી મોઢામાંથી એક નાનકડી વસ્તુ હું રાખું, એય તારે રાખવા દેવાની એમ. તો પેલો કે, ભલે ભલે એમ. પેલા ને તો મન માં એમ જ કે, મારે બી ગરજ છે એમ તો, પેલો કે, સાબણ હે
હમ, હમ.
તો પેલો કે, હારુ, વાંધો નઈ. તમને મરજી પડે એમ કરો. પણ પેલો કે, સાબણનું પાપ તો અહીંથી જાય એવું કે એમ. પછી માણસે તો ઘોડાના મોમાં ચોકડું ઘાલવાનું તૈયાર કર્યું. ઘોડાના મોં માં એ ગોઠવી દીધી એમ. પછી એ ફક્ત એક જ ચીજ બાકી હતી, માણસ કે તારી પીઠ પણ પલાંગ ગોઠવી દઉં. હું સવારી કરું પછી, જો મારો કસમ. સાબર ઊભી પૂછડી એ ભાગે કે નહીં એમ, પછી ઘોડાય તો માણસ બધી વાતો પણ ઓ આખી. પછી પાછો માણસે ઘોડા સવારી કરી ને ઘોડાને. હરિયાળી મેદાનમાં તગેડ્યો સાબરની પાછળ. તમારે પેલો મેસેજ આવ્યો? આજે સંદેશો આવ્યો આજે?
છે ને.
મેં તમને સંદેશો મોકલ્યો, એ સંદેશો આવ્યો તમને?
હા, આવ્યો ને. એ બી આવ્યો મારે તો.
મેમ, હું તમને મોકલું તો, હમણાં આજે આવ્યો?
ના ના, મારે ત્યારે સવાર નો વહેલો આવી ગયો હતો.
તો મારે બી વહેલો જાય, પણ આજે આવ્યો ને તમને?
હમ શનિ-રવિમાં પૂરું કરવાનું છે. હવે કેટલું બાકી છે, શું ખબર હ એમાં?
હમ, એમ ને. તો પછી સાબળતો પછી જાય ભાગ્યું ને ઘરીમાં જાડી મેય ક્યાં આલાપ થઈ ગયયો ને એની ખબર ના પડી. ને માણસ તો બીજે બની ગયો, મને પાછાયા ખોડો હ વખડાયો. કે મોમા મને ચોકડું, ને પીઠ ઉપર પલાણ કીડયો કાઢે ને, એમને એમ થયું. ચો. ને પેલો સાબાને ભગાડવા માટે, ઘોડ્યા બધું સહન કર્યું અત્યાર સુધી. ને કામ પથી ગયું ઘોડા એ માણસ ને ગયો તમારો બઉ બહુ આભાર
પણ હવે આ છોકડું ને પલા જલ્દી થી કાઢો તો સારું મને બહુ ખૂચે છે એમ તો જાણે કીડીઓ ચટકા ભતી હોય એમાં પલાન લાગે અને ચોકટું મોમાં મોઈ મારું ખૂલતું નથી એમ મારા સસ્યો કંઈક ગાંડો થયો છે. તું તો હવે મારા બઉ કામ નો હવે આ ચોકડું ન પલાંગ કઈ ઉતરે નહી એમ તારા હવે ઘરેણા થઈ ગયા હા બે કાયમના સાથી ને આને સંભાળ આથી હું તારો માલિક ને તું મારો સેવક આમ ઘોડાની ઈર્ષાએ પોતાની આઝાદી ગુમાવીને જંગલના માનવ વસ્તીમાંથી પુરાણે વસવુ પડ્યુ પલાં ના ઘરે
હા અચ્છા
ને એસાથી કોઈ કામ થાય ના બે ના પેલા ઝઘડામાં પેલો માણસ ફાવી ગયો એમ
બરાબર
પેલાને તો એવું હતું કે મારા કામ લાગશે એમ
હમ હમ હમ
માણસ ને થઈ ગયું તું માણસ એને કામે લગાવ દીધો એમ સમજા તમે હું શું કહેવા માંગુ છું તને એ વાત છે. મારો છોકરો આવી ગયો હમણાં હે મારો છોકરો આવીયો અમણા નીચે
હા હા શું કરે છે?
તો પછી પાછી હું તમારા સાથે વાત કરવા ઉપર આવી પાછી વચ્ચે બોલે ને એટલે
હા. હમ હમ.
બીજું બસ શાંતિ છે. હમ.
ભાઈ ગયા દુકાને દુકાને ગયા ભાઈ હા
શું વિશે
ના પુછ ભાઈ દુકાને ગયા એમ તો એ બી ટિફિન તો લઇ ગયા ને.
હા તમને તોજ ટિફિટની જ વાતો યાદ આવે છે પર.
એ લેડીઝ નું તો એક જ વાત હોય ને કે ખાધું પીધું ને શું કર્યું એમ
હ. ના વાર્તામાં રસ છે નેે તમારામાંથી અમને બી આઈડિયા મળે ને કે શું બનાવો આજે અમે ભી ભિન્ડાનું શાટ બનાયું.
હા, લસણ, ડુંગરી બધું નાખી દેવાનું, રાય બધું કોક માંથી તો સવાદ આવશે.
હા, એતો છેજ ને
હા, એવું કરવાનું મારે ફોન પર વાત પા સાલથી તમારા વચ્ચે બહુ જ ફોર આવ્યા ત મેમે તો ફોન વચમાંથી કાઢી દીધો.
પણ મને ખબર જ નહોતી તો તમે એટલે આપણેે આમાંથી કરતા હતા તમે.
હા.
હમ હમ હમ ઠીક છે ચાલો બીજું બધું જોઈએ હા બીજું બધું મજામા ને જ હા હા.
પછી પાછા કાલીની જેમ આપડે રાતે વાત કરીશું હને
હા, એ રાતે બી એક બરાબર લાગે છે, એક બે ફોન રાત્રે થઇ જાય ને. એક બે વખત. તો આ કાર્ય પૂરું થઈ જાય, હા. હા હા હા હા.
તમારે કેટલા થયા?
મારે વીસ માંથી ઓગણીસ બતાવે છે.
તો એમાં તો છ સાત તો ફેલ હશે ને?
ખબર નહી હવે શું છે, આપણને ખબર પડતી નથી ને એક તો. આપણને ખબર પડે તો આપડે છે ને ફટાફટ ફટાફટ કરી દઈએ એમ.
હમ્મ.
હવે કેટલી મિનિટ આપણે વાત કરી એ બી સમજ પડતી નથી આમાં તો.
હા.
એકસો ને એસી મિનિટ નો છે સમય ગારો એકસો ને એસી મિનિટ. પૂરી થઈ જશે એટલે આ મતલબ પૂર ટાસ્ક. પૂરું થઈ જવાનું હવે. કાલ સુધી જો આપણી એકસો એસી મિનિટ થઈ હશે તો ઠીક ને ના તો પછી પછ આપડે રિજેક્ટ બે પછી. એવું થવાનું, તમારું તો કદાચ ચાન્સ લાગે મારો તો નહીં લાગે.
હમ્મ. હા, ચાલો.
એ હા.
જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ.
હેલો